હલો.
હલો.
શું કરો તમે?
અ કઈ ન હું એમાં જ બેસેલી હતી. અને તમે શું કરો ચાઈના શું થઈ ગયો તમારો?
હા હા મજા સત તો ખ્યાલ ન થ ઘટલે આજે તો મેં બસ ગરમ ગરમ પરાઠા નહી ચાય પીતો. કેટલા દિવસ થી ખાતી ની હતી ને એટલા ખાતું
હા હા બરાબર બીજું તો શું હમણાં તો આ મહિનો પૂરો થશે. એટલે રક્ષાબંધન આવી જશે હને.
હા એ તો છે રક્ષાબંધ ખફ છે મજા આવશે એમાં તો
હા એ જ પણ મેં એમ વિચાર્યું કે રક્ષાબંધન પાછળનો શું રીઝન હશે એટલે કે કેમ ઉજવામાં આવતું છે?
હા અચ્છા.
એટલું મેં સાંભળેલું છે કે, ફર્સ્ટ વાર છે ને મતલબ કેવું હતું. કે જયારે પહેલાના જમાનામાં જો હતા ને. પહેલાના જમાનામાં.
હ. તો.
હા બોલો.
તો હું બોલું તમને નહી ખબર હશે હું બોલું ઠીક છે ઠીક છે તો. પહેલાના જમાનામાં જયારે પાર્વતી માં હતા ને, વિષ્ણુ ભગવાનને રાખડી બાંધેલી પહેલી વાર એટલે કોઈ. દોરો બાંધેલો હતો. પેલો ક આપ.
હમ્મ હમ્મ.
હા તે વાળો દોરો બાંધેલો. અને ત્યારથી એમ ત્યારે એમ હતું કે ભાઈ બહેન. એટલે કે એ લોકો એમ એમને બેન તરીકે એમની રક્ષા ભાઈ તરીકે એમની રક્ષા કરેલી ને. એ વાળું હતું એક. તો અને એક પેલી યમરાજે. અ એમની એની બહેને કઈ રાખડી બાંધેલી હતી. એવું કઈ હતું. હા હા એજ તો એજ રાખડી વાત એ ને ત્યારથી. એમ રક્ષાબંધન નો તહેવાર બધા. બનાવે છે એમ કહેવાય છે. અને એ તહેવાર એમ ભાઈ બેહેનની રક્ષા કરે છે એમ. ભાઈ બહેન ની નહીં. હા ભાઈ બહેન ની રક્ષા કરે છે. અને બેન પર જે રાખડી બાંધે છે ને. એમાં પોતાની એના ભાઈની રક્ષા થાય. એવું જ કઈ હોય છે.
અચ્છા હા! તમને ખબર રક્ષાબંધન ક્યારે આવે?
ક્યાં આવે?
પૂનમ ના દિવસે નારેિયેલી પૂનમ પૂનમ તરીકે પણ એને ઉજવવામાં આવે. જે અ જે લોકોની નાવમાં જાય. જેમ કે, કોસંબાઈ બજાર સાઈડમાં.
હા હા હા.
જે દરિયામાં જે લોકો જતા હોય માછીમાર લોકો.
હા હા હા.
માછલી બધું પકડવા માટે તો છે ને લો કોઈ દિવસે એના પેલા નામ ની પૂજા પણ કરે. અને જેટલી પણ સ્ત્રીઓ હોય છે ને તે જે માછલી પકડવા જાય ને એ લોકોને રાખડી બાંધે છે. કે એ લોકોની રક્ષા થાય. એ એટલે એક તરીકેને નારિયેલી પૂનમ પણ કહેવામાં આવે.
બરાબર અચ્છા. એટલે રક્ષા કરે હા તે જ રક્ષા બધ. થોડું રક્ષા અને બંધન. રક્ષા ન બાંધીને રક્ષા કરવાનું એમ હોય છે. અને બીજું તો એમ, કે રક્ષાબંધનમાં એમ. આપડે જયારે નાના હતા, ત્યારે કેટલી જાત જાતની રાખડીઓ આવતી. એટલે કે એકદમ કલરિંગ આવતી. લાાઈટ વાળી આવતી. પછી બહુ બધી એમ. અચ્છા સારી ડિઝાઇન આવતી હ ને.
હા! એ તો છે. હવે તો બહુ જાત જા હમણાં પણ જાત જાત ની મળે.
હા! પણ હમણાં જ શું એમ ડિઝાઈનિંગ એટલે આધુનિક. વાળી મળવા લાગી. મોર્ડર્ન ટાઈપની મળવા લાગી. પણ જયારે પહે લા જે રાખડી હતી તે તો એકદમ જ એકદમ જ અલગ અને એકદમ. લાગતું હતું કે રક્ષા બંધન છે. હમણાં તો બહુ સ્ટાઇલિશ કરી દીધા છે ને. લોકો ત્યારે તો મોતીઓથી બનાવતા રાખડી. પછી બીજી રાખડી લાઈટ વાળી. પછી કાર્ટૂનસ વાળી. હમણાં કા લોકો કાર્ટૂનને બધી રાખડી પહે‌ને.
હા! નહી એ તો છે હમણાં તો આપડે કેવા સસ્તા સસ્ સસ્તી સસ્તી રાખડી લઈ આપીએ
હ અને કોઈ કોઈ લોકો તો સોનાની રાખડી પણ બાંધે છે ભાઈ ને
એ તો મેં પણ એ તો અંબાની લોકો જ બાંધતા હશે આપણા જેવા કા
આપણા જેવા ની પણ કોઈ કોઈ જે જરા ગમ એ લોકો સોના ચાંદીની રાખડી બનાવી ને સ્પેશયલ એમ ખાસ કરીને ભાઈના માટે બનાવે જ છે એમ
હા પણ જો પરંપરાગત રીતે બાંધવાનું હોય તો એ તો પરંપરામાં પોતાના હાથથી જે બનાવે તે રાખડી હતી આજના ટાઈમ જેવી ને સોનાની ચાંદીની એમાં થી મતલબ નથી
હા એ તો છે તમારી વાત તો સાચી છે. પણ જયારે આપણે નાના હતા તો જલ્દી જલ્દી ઉઠી જતા રક્ષાબંધન હતા નવા નવા કપડા તો પેલા તો કપડાં લેવા નવા નવા કપડાં પહેરવાની બહુ શોખ હતો કે હવે તો નવા કપડાં પહેરીશું પછી વારવાર ધોઈ ને કપડાં પહેને તૈયાર થઈ જતા.
એ તો બરોબર કેધં હવે તો મને તો નવા કપડાં પહેરવાનું પણ આળસ આવે છે. ર ક્ષાબંધન ના દિવસે.
હસે હમણાં મને પણ કોઈ પણ તહેવાર હોય તેમ નવા કપડા પેર એટલું ઉત્સાહ ના આવે જેટલ આપડે નાના હતા ને ત્યારે આવતો તો એજ કે રક્ષા પછી નવી નવી પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનતી ઘરે ભાઈ માટે એમ મમ્મી બધું બનાવતી કેમ કે આપડે તો ના ના હોય આપડાથી તો કઈ ના બનાવાય ને તો મમ્મી એ મસ્ત મસ્ત સારી સારી વાનગીઓ બનાવતી જાત જાત ની મીઠાઈઓ બનાવતી પછી અમારા ત્યાં છે ને ગુલાબજામુન આવે ને તે મીઠાઈ બનતી હા
અચ્છા મજા આવતી રક્ષાબંધન ના દિવસે એક તો પોતાના ભાઈ ને પણ બાંધો ઉપરથી ગલીના જે પણ ભાઈ લોકો એ લોકો
હા એ જ આપણેે જેને ભાઈ માનીએ તેને પણ હ હા એ પણ પહેલાના ટાઈમે ગિફ્ટ ના બધલે ચોકલેટ આપ્યું તો પણ તો પણ આપણેે ખુશ થઇ જતા.
હા એજ ને બાકી તો
હા એજ બાકી તો હમણાં તો આપડે શું કરીએ કે આપડા ત્યાં જયારે રક્ષાબધન હોય ત્યારે બધા મહેમાનો પણ આવી જ એટલે મમ્મી ના સાઈટ. લોકો ભાઈ લોકો મામા લોકો આવતા પછી પપ્પા ના સાઈડ ના લોકો આવતા. એ લોકો બધા આવતા. હા.
હા કીધું બધા કઝીન અને. અને તો કેટલી મજા આવે રક્ષાબંધનમાં તો અને એમ. પણ હવે એટલી મજા રહી નથી હ સાચું.
હા એ. તો છે હમણાં તો મીઠાઈઓ પણ એવી જેવી પહેલા બનતી એવી ના બને છે રક્ષાબંધન પર. અને રક્ષાબંધનમાં ભાઈ લોકો પણ હવે તો એવા નથી રહ્યા જે પહેલા હતા આપણા. એ લોકો પણ બદલાઈ ગયા છે. પૈસા પણ હવે પેલા વધારે આપતા હોય તો પૈસા પણ ઓછા આપશે કદાચ તો. મારો ભાઈ હમણાં જોબ ના કરે. તો પણ એ પંદરસો તો આપશે જ.
પણ એક વાત કેવ ને રક્ષાબંધન તો. ભાઈ બેહેન વચ્ચે એ ના પેલો પ્રેમ વ્યક્ત કરી ને એ ટાઈપ ના તહેવાર છે. એમાં કઈ એવું નથી કે પૈસા જોઈએ.
હા તો તમે તમારા ભાઈ ને કેજો કે તમને આ વખતે. પૈસા ના આપે કેમ કે પ્રેમ વ્યક્ત કરવા નો છે તો પૈસા થોડી આપવાનો છે.
પણ આપણેે એમ લાલચ નહી બતાવવાની ને કે કોઈ પણ વસ્તુની કે મને આ વસ્તુ ની લાલચ.
હા એ તો વાત બરાબર કીધી બરાબર કીધી. પણ હવે શું કે આપણા ભાઈ લોકો આપણે રાખડી બાંધીએ છીએ તો ગિફ્ટ તો આપે જ છે. છત ના જે ઘરે મહેમાન આવે છે તે પણ આપને પૈસા એ બધું આપીને જાય છે પછી આપણે. અ મુહૂર્ત માં રાખડી બાંધીએ છીએ. મા ટીકો લગાવીએ છીએ તેના પર ચોખા ના દાણા મૂકીએ છીએ પછી આરતી કરીએ છીએ. રાખડી બાંધી ને મીઠાઈ ખવડાવે છે. અને એ મીઠાઈ માં આપણેે પણ લાલચ આપીને આપણે પણ ખાઈ લઈએ છીએ. પછી એજ. હા પછી એજ કે ભાઈ જે ગિફ્ટ આપે છે એ લઈ ને. પછી ખુશ થઈ જાય ને પછી જમવાનું બધા જે મહેમાન આવેલા હોય એ લોકોને પણ રાખડી બંધાઈ જાય. તો બધા સાથે જમે છે મસ્તી મજાક કરે છે પછી બાર બધા. ફરવા જાય છે ખાસ કરીને તીર્થ જ ફરવા જાય એટલે જે. જેમનું જે જગ્યા ફેવરેટ હોય તે તે જગ્યા બધા ફરવા જતા રહે છે.
હ ને એ તો છે બધા રાત બહાર પણ ખાવા જાય પછી.
હમ એ સવારે ઘરે બનાવે જો પછી સાંજ નુ બહાર. જઈને બધા મહેમાનોને. પણ આવેલા હોય તે લોકો બધા સાથે જઈને ખાય છે એટલે કેહેવાય કે રક્ષાબંધન આમ. એટલે બધા ફેસ્ટ મજા આવે પણ ભાઈ માટે પછી કઈક નવું નવું બનાવવાનું. હોય જે મોટી થઈ ગયલી હોય બહેન. તે ભાઈ માટે જમવાનું બનાવે છે પછી ભાઈ તેના ઘરે જાય છે એવું હોય.
હા એજ હમ અમે લોકો. પણ રક્ષાબંધન ના દિવસે જે એમ નાના હતા ને. તો પછી પપ્પા એ બધા તિથલ જતા પછી તિર્થલ થી છે ને. પાાવભાજી નો પ્રગ્રામ કરતા ઘરે.
અચ્છા એવું છે. અને બીજું તો શું હવે બધા આપડે જે મમ્મી લોકો હોય તો બાર બધા બીજા ભાઈ લોકો ને પણ બાંધે. હમણાં તો બધા પોલીસ થઈ ગયા પછી એ જે પણ. બ જવાનો છે આપણા. તે લોકોને રાખડી બાંધે છે લોકો. એમ જે આપણો જે આપણને જેમ કે આપડ શુંકહેવાય જે આપણી રક્ષા કરે છે. તે બધાને રાખડી બાંધે છે એમ, તમને ખબ ર જેલમાં પણ રક્ષાબંધન ઉજવવામાં આવે છે, જે લોકો ભાઈ લોકો જે જેલમાં હોય કે બેન લોકો જે જેલમાં હોય, તેમાં જેલમાં સ્પેશિલ આવે છે રાખડી બાંધવા.
ઓ છે એ પણ છે, ત મને ખબર જ ના હતી.
હા એવું જ છે. તો એમાં શું તો થઈ શકે ને રક્ષાબંધન તો બધાનો જ તહેવાર છે.
હા, એજ
કેવું તમમને પહેલી વાર સાંભળ કેવું રખડ જેલમાં જાય છે હવે ભાઈ બેન તો ભાઈ ભ છે, જેલ સ્પેશિયલ આવવા દે કો કોઈ વાર એમ
અરે તમે એમ કીધું ને કે જેલમાં બેન બેન પણ હોય તો જક મને એ સાંભળીને હસી આવી કે
અચ્છા હા બરાબર
હા બાકીમાં અચંભિત થવા જે વાત તો કોઈ ન હતી
હા એ છે મને પણ હમણાં હશે આવી તમે કીધું ને તો એમ પણ બીજું તો કઈને એમ તો સારું છે હમણાં તો ચૌ હણાં ક્યારે છે, રક્ષાબંધન આપડું
હમણાં તો છે ને બાવીસ તારીખે છે, આ વખતે બાવીસ સ ઓઑગસ્ટ
તો આ વખતે ભાઈ પાસે સારા સારા મફતના ગિફ્ટો લઈ લઈએ ને બનાવી એ મીઠું જઉશું એમના માટે
હા એ જ તમે શું